હલો. હા બસ કાજલ બેન મજામાં. શું ચાલે
બોલો બોલો કેવું ચાલે છે? બસ બસ બેઠી છું મે.
બસ અત્યાર તો જોને આ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો પછી બાર આટો ને એવુ મારવાની કેવી બરફ બરફ ખા પણ આજે જે વરી થોડુંક તબિયત સારી નથી. તો પછી મે કીધું લાય આતો બહુ દિવસ થઈ કાજલ બેન જોડે વાતચીત થઈ નહીં તો મેં કીધું ફોન કરીએ એમ.
બરાબર બરાબર સારું થયું ને તમે ફોન કર્યો, જો કે સાચી વાત છે ગરમી તો વધી ગઈ છે બરાબર ક્યાંક
હ બસ હવે જો ને આ એજ એજ એજ એ એના માટે જ ખાસ તો ત મને કોલ કર્યો કે આપણે શનિ રવિ આવે છે ને તો બપ પોરમાં વધારે પડતી ગરમી લાગે તો વિચાર છે, કે મૂવી બુવી જોવા જઈએ શું તમારે આવવું છે?
પણ કઈ મુવી જોવા જઈશું?
અવે એ હમણાં તો જો અ મેં રિસેન્ટલી અહિયાં જોયું તું હા, ધુરંધર પછી લાલો પિક્ચર લાલો મૂવી છે, એ બધી બહુ ટ્રેન્ડિંગમાં છે. પણ ધુરંધર લાગે છે ને મન નામ પરથી એવું લાગે કે બહુ ફાઇટિંગને એની વારી છે ને તો એના કરતા આપણે લાલો જોવા જ જીએ એમ એવું હું વિચારું છું પછી તમને જેવું યોગ્ય લાગે એવું એમ.
બરાબર, તો તમને કેવી મુવીઝ ગમે?
મન તો જો આમ બધું મિક્સ થોડીક એક્શન હોય, રોમેન્ટિક થોડીક હોય, થોડીક ઈમોશન હોય બધું મિક્સ હોય ને તો વધારે મજા આવે એકનું એક જોયા કરતા થોડું થોડું અ અડધો અડધો કલાક કે અઢી કલાકની મૂવી હોય તો અડધો અડધો કલાકે બદલાય ને તો વધારે મૂવી જોવામ મજા આવે. પેલું અમુક સિક્રેટ હોય ને અડધું મુવી તો કેવું આખું સિક્રેટ પર જ હોય રહ પણ રાઝ રાઝ પર રાઝ હોય એટલે આપણને વધારે ઇન્ટરેસ્ટ આવે કે આના પછી શું આવશે આના પણ શું ટલી ઉત્સુક
બરાબર, મને પણ એવું જ થાય. મન છેને આમ ખબર હોય ન સ્ટોરી એવી મુવીઝ ના ગમે. આમ આમ કેવું કેવાય ને કે આમ અ એકદમ સસ્પેન્સવાળી મુવીઝ હોય ને બો ગમે પેલી દ્રશ્યમ દ્રશ તેમ મુવી હતી ખબર છે? અ અજય હા બ
ઇજ ઇ બરાબર છે, રેડ પડે રાનતે નઇ? હમ્મ, જોરદાર
તી એતો રેડ. એના એના સિવાયની બીજી જે એની એક મૂવી હ દ્રશ્યમ કરીને તો તમે જોઈ નથી લાગ તી, હશે યુટુબમાં કે ગમે તેમાં જોજો બો મજા આવશે જોવાની.
ઘણું અમ?
અરે એમાં કેવું હોય છે કે એની છોકરીને એક છોકરો કંઈક એના કોલેજ નું કંઈક બ્લેકમેલ કરતો હોય છે તો એનું ખૂન કર નાખે છે. પછી એની બોડી દાટી દે છે, પછી એની જ રિવોલ્વ અ માં આખી કે એ પ્રૂફ કરવા નથી માંગતો મતલબ કે એની ફેમિલી માટે લડે છે. પોલીસ સામે અને જે છોકરો હોય છે અને મમ્મી જે હોય છે એ જ પોલીસમાં હોય છે. તો એ બોઉ ચાલાકી થી બધું આખીસ આખું બ્લેમ કોકના ઉપર નાખી દે છે પછી એવું કરે છે, અને પછી ફેરવી કાઢે છે આખી બધી વાતો એમ કે એક્સિડેન્ટ થયો છે ને એવું બધું એમ. બઉ હારી રીતે, હ મતલબ કે, સાબિત ના થવા દે કે એને કર્યુ છે, એમ એવું બહુ મસ્
હમ્મ્મ, સાચી વાત છે. ના ના આ હું કઉ છું ને લાલો મૂવી નું હ લાલો મવીનું એ બઉ જ ટ્રેન્ડિંગમાં છે લોકો એટલા જોવા જાય છે ને એ મૂવી નું, કેટલું બધું ટ્રેન્ડિંગમાં છે કમય એ લો કો લાખો રૂપિયા કમય ગયા હ, તો એ હજુ હિન્દી માં રિલીઝ કરવાના છે તો હું જોવા તો નહીં જ ગઈ, પણ મેં આ થોડું રીલ્સોમાં જોયું ને તો એમ કે કે એવું સાબિત કરી દે કે, ના અતાર આ કળિયુગમાં પણ ભગવાન છે જ શું ખબર આપણેે બંને પણ વાત તા હોયન ભગવાન આપણી જોડે બેઠા હોય પણ આપણને દેખ ખાતા ન હોય પણ એ આપર્ણને જોતા હોય એમ. એવું, એટલે આ અમુક લોકો કેવા નાસ્તિક હોય ખબર ભગવાનને ના માને તો એ લોકો પણ માનતા થઈ જાય એવું મુૂવી છે બોલો
બરાબર
એટલે એમાં થોડી ઘણી એવી સ્ટોરી છે કે પહેલા જે એક છોકરોને છોકરી કોલેજ કરતા હોય ને એમાંથી એ લોકોએ લવ મેરેજ કર્યું હોય અને પછી છ છોક છોકરો થોડોક આમ અ ગરીબ જેવો હોય છે પણ કેવું કે છોકરીને અત્યારે તો કેવું લવમાં કોઈ કશું જોતું નહી એ પ્રા પ્ર પ્રેમ એટલે એક આંધળું એમ આંધળો વિશ્વાસ કહીએ ને તો પણ ચાલે તો એના ઘરે જાય છે અર્લી લવ મેરેજ તો કરી જ દે છે પછી એને ઘેર લઈ જાય પણ બેવું બહુ જ ખુશ ખુશીથી રહે પણ કેવું પણ છોકરાની પાછી સંગત સારી નહી હોતી. તો એના ભયબંધો એવા હોય. છેન તો એ અ આવડે રસ્તે જતો રહેે પછી એ દારૂ બારૂ પીતો થઈ જાય છે. અને પછી આવું ચોરીને એવું કરતો થઈ જાય. પછી બે વચ્ચે બહુ હ પેલા તો બંધ પછી જગ ળા ને એવું ચાલુ થઈ જાય.
બરાબર.
અ દિલનો સારો હોય પણ કોકનું સારું કરવામાં કંઈક એ વચ્ચે ફસાઈ જાય છે. તો એ કંઈક ગાયબ જ થઈ જાય છે અને પ છી તો પણ એ છોકરીને એટલો વિશ્વાસ કે એનામાં ઘરવારો પાછો આવશે જ એમ. તો એને વચ કોઈ એવું ખાલી એને મનમાં હતું બાકી બહાર ને તો બધાને એવું જ કે હવે આ કઈક મરી ગયો હશે કે કશું થયું હશે એમ પણ એ છોકરો એ પાછ એલો લોયલ ને જઈ હતો જેલમાં કે એવું કઈ આગળ એને એવું વિશ્વાસ કે મારી તુલસી રાહ જોતી જશે ને છોકરા નામ લાલો હોય. છે એવું અને તારે એ એ લાલા એ લાલા ને છોડવનાર જ કૃષ્ ણ ભગવાન એમ. એવું એને સાથ આપે છે. એવું બધું હોય છે થોડુંક અને પછી થોડુંક વચ્ચે સોંગ ને એવું કૃષ્ણ ભગવાનનું જ હોય છે. અને એટલે મુદ્દે એવું કે માણસ જોડે જ ભગવાન આઈને ફ્રેન્ડ તરીકે રેહ છે અને પછી છેલ્લે ખબર પડે કે ના આતો ભગવાન જ હતા ને એમને મારો સાથ આપ્યો.
બરાબર બરાબર.
લવ સ્ટોરી પર એઈ જાય. કે કોની જુડ કેવી રીતના લોયર રહેવું આપણને એક વ્યક્તિ છોડીને જતું રહેે પછી આપડી જોડ ઘણા બધા ચાન્સ હોય બીજા વ્યક્તિ સારા આવે એવું નહીં પણ તોય ના પેલી એકને જ પકડી રાખે કે ના મારું જે હતું એ જ. અને એન પછી મળે જ છે એન છોક કરોય એવો હોય છે. એવું બધું ઘણું શીખવાનું મળે એમ. કેમ કે આ દુનિયા કેવી છે ખબર છે ન તમન? અત્યારે તો એક હોય ન પછી એક એને છોડીન
અ બરાબર. હમ્મ બરાબર. સા રસપ્રદ લાગે એમ કે જોવા જેવું છે એમ કાઈ વાંધો નઈ આપડે જઈશ શું બીજું શું? અને આવી કેવું થાય અમુક જ એવી મુવીઝ હોય છે અત્યારે કે જે આખા બધા ફેમિલી સાથે જોઈ શકાય.
જોય શકાય એ
હા હા. તો આવી રીતે જવાય.
હમ્મ કેમ કે અમુક મુવી તો એવી હોય કે અ ય યંગ સ્ટર જોઈ શકે તો વચ્ચે ના મિડલ એજ ને બધા પણ આ મુવી એ છે ને આપણા બાળકો સાથે પણ આપણે જોઈ શકીએ એમાં પાછું એમની નાની છોકરીનો પણ રોલ એવો હોય છે ને અને ઘરમાં એ લોકોના વચ્ચે ઝ ધણાંને એવું થતું હોય ને જે એ તો એકદમ આપડે આમ બહાર નહી થતા પણ આપડે કેવો કોઈકનો ઝઘડો જોવા નીકળ્યો નીકડ્યા હોય
એવું જ લાગે બરાબર છે સારું કહેવાય
અને જે ભગવાન પર વિશ વિશ્વાસ રાખીને એમને જે નૃત્ય ને બધું કર્યું હોય છે એ તો જોરદાર હોય છે કેમકે વિચાર કરો હજુ આપણે જોવાની ગયા તોય આવું હોંમભ્રીને આપણે આપ ને એવું થાય કે કેવી અને લોકો થીયે જોઈને પણ રડવા મળે છે બોલો
એ શ્રદ્ધા હોય ને
હમ
હમ બરાબર
એના પહેલા પછી હ પછી એના પહેલા સયારા મુવી આયુંતુ એ જો તો તો ફૂલ લવ સ્ટોરી એ તો બહ બધા જોડ ના જોવાય એવું કઈ ખરાબ નહી પણ એમાં એવું હતું કે લોકો ગાંડા થઈ ગયલા એમાં શુ હતું એ માર જોયું નતું મેં જોયુતુ?
અરે એજ ને લવ સ્ટોરી ન્યૂજ કઈક હતું ત એ તો હવે જો અમુક અમુક મૂવી યંગસ્ટર્સ માટે હોય અમુક મોટા માટે હોય હવે દરાકની ઉમર પ્રમાણે તો બધી વસ્તુ બધી વસ્તુ માટે અલગ અલગ અલગ અલગ જ હોય ને એવું થોડી હોવાનું એવું છે
ઘેર કેવું રસ્ટ્રિકેશન હોય કે જોવું ના જોઈય પણ તમે મવી જુને તો તમને ઘણી બધી નવી નવી વસ્તુઓ જાણવા મળે કે અ અને ગમે તે મૂવી બનાવવા પાછળનું કારણ કે કશી શીખ તો મળતી તી જ હોય આપણને તો હું તો કઉ જોવા જોઈએ એમ ભોલે થિયેટરમાં ના જવાય તો ઘરે પણ જો આ લોકો વીકમાં એકાદ વાર જોવે ટાઈમ લઈને તો ઘણું બધું શીખવા મળે. આપણું માઈન્ડ પણ રિલેક્સ થાય.
અને બધા પ્રકાર, હમ્મ, બધા પ્રકારની મુવીઝ બધા પ્રકારની મુવીઝ જોવી જોઈએ ગમે તે એક પર આપણે ટકી ના રવું જોઈએ. ગમકી આવું એમ બધા પ્રકારની મુવી હોય તો બધું થોડું ઇન્ટરેસ્ટ બધી વસ્તુમાં જાગે એમ.
પણ મળે અને કદાચ આ તો પાછું એકને પાછળ દોડા રાખીએ તો પછી પાછું કેવું કશું ખોટું પણ શીખાય. એટલે એનો કઈ ભરોસો નહી પણ બધું માણસ પડશે કે એને કેટલું સારી વસ્તુ લેવી અને
કેટલી ખરાબ વસ્તુ લે સાચી વાત છે, સાચી વાત છે.
એવું બધું
બરા એ પણ સાચ ચી વાત છે. કઈ નઈ આપડે છે ને અ જોને મે ક્યારે ફ્રી પડીશ તમે કેવું ને શનિ રવિ શનિ રવિ માં ગમે ત્યારે ગોઠવે કહી તમારી બાજુ છે થિયેટર કે એવું કશું
હા હા છે ને અમાર બાજુ એટલે મીન્સ કે અમાર બોડિયાબીમ થી થોડુંક જવું પડે દસ પંદર કિલોમીટર દૂર તહી પછી બાર બધા સિટીમાં છે થિયેટર
બરાબર સારું સારું તો ટિકિટનું કેમનું છે એ બધું
હા એ તો જોઈ લેશ તમે ખાલી ટાઈમ નક્કી કરજો ને તો હું ઓનલાઈન અહીંથી કર દઈશ અ તાર તો કેટલી બધી ફેસિલિટી છે ઓનલાઈન આપડે ઘેર બેઠા બેઠા બસ આપડે તો ખાલી ટિકિટ બુક કરવાની પેટીએમથી થઈ જશે થઈ જશે ખાલી તમ મને ટાઈમ જણાય દેજો તમે એકલા જવાના કે તમાર ફ્રેન્ડ કે તમાર ફેમિલી વાડા એટું ક દેજો બરાબર તો મારે એવું જ છે અહીંથી કોઈ એટ આપણે બેજ જઇસું બરાબર પીકચર બીકચર જોઈશું શું પછી કેફે વેફેમ જઈને ફોટા બોટા પાળીસુખ ખઈશું સારી સારી વસ્તુ મજા આવશે હા ને સારું સારું મળીએ તારે હા